લો
હા હેલો
હા અવાજ આવે છે?
હા હા આવે છે, આવે છે. કેમ છે મજામાં?
હા બસ મજામાં. તું કે કેમ છે મજામાં?
હા મજામાં. આ તો મને યાદ આયું કે હવે ગણેશચતુર્થીનો તહેવાર નજીક આવે છે. તો અ મું આ હું એજ વિચારીને તો ઘ ઘણી ખુશ થઈ ગઈ. એટલે મેં તને ફોન કર્યો.
હા મને પણ ગણેશચત હા બોલો બોલો.
બોલ બોલ બોલ.
હા મને પણ ગણેશચતુર્થીનો તહેવાર ગમે છે. ખુબ ગમે છે.
હા મને તો આ તહેવાર ખુબ ગમે. મેં તો આના વિચારથી જ હું એટલી ઉત્સાહિત થઈ ગઈ ને તો મારથી રેવાયું નહીં. મેં અ ફોન કરી દીધો. તને ગણેશચતુર્થી વિશે અ શું સૌથી વધુ ગમે છે?
મને તો ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા ને, બુદ્ધિના દેવ માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય કરવાની શરૂઆત પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવાથી જ શરૂ થાય છે. તેથી આ તહેવારનું ધાર્મિક મહત્વ ખુબ વિશેષ છે.
હા એ તો હા બોલો.
હા આપડે બી જોયું હશે આપણે કઈ બી શરૂઆત કરીએ તો પેલા ગણેશજીની જ સ્થાપના કરીએ છીએ. પછી જ આગળ જે કામ કરવાનું એ કરીએ છીએ.
હા એતો ઘણી સાચી વાત છે. અને ગણેશ ચતુર્થી ભાદરવા મહિનાની શુદ્ધ ચતુર્થીના દિવસે. અ દિવસે ઉજવવામાં આવે છે. લોકો પોતાના ઘરમાં અથવા જાહેર મંડપોમાં ભગવાન ગણેશ. ની મૂર્તિ સ્થાપિત કરે છે ત્યારબાદ છે ને રોજ સવાર સાંજ આરતી કરે. ભજન કરે પૂજા અ પૂજા કરે. અને આખું વાતાવરણ છે ને ભક્તિમય બની જાય છે. શું તમારા તમારા ગામમાં આવી રીતે ગણેશ ચતુર્થી ઉજવાય છે.
હા ઉ ઉજવાય છે ને. બાળકો હોય કે મોટા દરેક વ્યક્તિ આ તહેવાર ની આતુરતાથી રાહ જોુએ છે ઘણા લોકો સુંદર રીતે ઘરની સજાવટ કરે છે ઘરની ઘરમાં રંગોળી કરે છે. ફૂલો અને લાાઈટોથી શઘરે છે. પરિવારના બધા જ સભ્યો મળીને તૈયારી કરે છે તેથી આ તહેવાર પરિવારને એક. સાથે લાવે છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી અમારા ઘરમાં પણ અ અમારા ઘરમાં પણ અમે જયારે ગણેશજીને સ્થાપિત કરીએ છી ને તો અમે પણ બધા ભેગા થઈને જ પે ઘરનો શણગાર કરીએ છે પછી. એમને જ્યાં સ્થાપિત કરવાના અ કરવાના હોય ત્યાં આગર અમે અ શણકાર કરીએ છેએ બધા ભેગા થઈને આ બધી અ એટલે અમે. એટલે આ બધું કરવાનો ઘણો ઉત્સાહ છે એટલે હું તો ખુબ રાહ જોઉં છું.
હા. અને ભગવાન ગણેશની મોદક ખૂબ પ્રિય માનવામાં આવે છે. તેથી ગણેશ ચતુર્થી દરમિયાન ઘણા ઘરોમાં મોદક લાડુ શીરો અને અન્ય મીઠાાઈ બનાવવામાં આવે છે. મારી મમ્મી દર વર્ષે ઘરે મોદક બનાવે છે. અને બધા મળીને પ્રસાદ તરીકે ગ્રહણ કરી છ છે.
હા. અમારા ઘરે પણ દર વર્ષે ગણેશજીની સ્થાપના થાય મેં હજી કીધું એમ અમે સવારે પૂજા કરીએ આખો પરિવાર સાથે આરતી કરીએ. સાંજે સાંજે છે ને નજીકના ગણેશ પંડાલમાં જઈએ છીએ અમે. ત્યાં ભજન પછી સાંસ્કૃતિક કાર્યક્રમો અને બાળકો માટે તો અલગ અલગ સ્પર્ધાઓ નું આયોજન અ કરવામાં આવે છે. એમાં હું પણ ભાગ લઉં છું તમે તમારે ત્યાં આવું કઈ થાય છે.
હા અમારે ત્યાં બી બધી ઘણી એવી રમતો રમાડે છે. અને બધા ખુબ આનંદ કરે છે સૌથી વધુ આનંદ ત્યારે આવે છે. જયારે નાના બાળકો ભગવાન ગણેશ ના ભજન ગાય છે તેમની નિર્દોષ ભક્તિ જોઈને મન પ્રસન થઈ જાય છે. આવા તહેવારો બાળકોમાં પણ સારા સંસ્કારો વિકસે છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી અને આજે ઘણા લોકો છે છે ને પર્યાવરણને ધ્યાનમાં રાખીને માટીની ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરે છે. તે પાણી માં સરળતાથી ઓગળી જાય છે. અને નદીઓ તથા તળાવોને કોઈ નુકસાન. થતું નથી એટલે આ ખુબ સારુ વિચાર છે.
હા પણ હજી બી ઘણા લોકો તો પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ અને રાસાયણિક અગોથી. પાણીને પ્રદુષણ કરે છે એવી મૂર્તિઓ લાવીને. તેથી આપણે સૌએ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ જ પસંદ કરવી જોઈએ સાથે સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ
હા એ તો ઘણી સાચી વાત કીધી ગણેશ ચતુર્થી છે માત્ર ધાર્મિક તહેવાર નથી પરંતુ એકતા ભક્તિ અને સારા સંસ્કારો નો તહેવાર છે ભગવાન શ્રી ગણેશ આપણને જ્ઞાન બુદ્ધિ ધીરજ અને સારા કામ કરવાનો સંદેશ આપે છે આ વર્ષે આપણે પર્યાવરણને નુકસાન ન પહોંચે એ રીતે ગણેશ ગણેશ ચતુર્થી ઉજવીએ એવો અમે સંકલ્પ લીધો હતો માટીની મૂર્તિ માટી મૂર્તિ સ્થાપિત કરવાથી છે ને જેમ આપડે આગળ વાત કરીએ એમ કે સરળતાથી ઓગળી જાય છે પાણીમાં એટલે આપણે પ્રકૃતિને પણ ધ્યાનમાં લઈને આ રીતે અ બધા તહેવારો ઉજવવા જોઈએ અને ગણપતિ બાપા ના આશીર્વાદ થી સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરવી જોઈએ
હા સાચી વાત કહી તમે ખરેખર ભગવાન ગણેશની પૂજા સાથે પર્યાવરણ ની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે અને ગણેશ ચતુર્થી આપણને એકતા સેવા અને સહકારની ભાવના પણ શીખવે છે લોકો મળીને કાર્યક્રમોનું આયોજન કરે છે જરૂરિયાતમંદોની મદદ કરે છે અને સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે
હા અ મને છે ને ભગવાન ગણેશજી ની પૌરાણિક કથા વિશે અ અ વાંચવાનું ખૂબું ગમે શું તને ખબર છે કે ભગવાન ગણેશ નું હાથી નું મસ્તક કેવી રીતે આવ્યું
હા આ કથા ખૂબ ખૂબ જ રસપ્રદ છે માન્યતા મુજબ માતા પાર્વતીએ પોતાના શરીરના અ ઉબટાણમાંથી એક બાળકની રચના કરી અને તેને પોતાના ધ્વાર પર પહેરો આપવા કહ્યું તે સમયે ભગવાન શિવ ત્યાં આવ્યા પરંતુ ગણેશજી એ તેને અંદર જવા દીધા નહીં આથી ભગવાન શિવને ક્રોધ આવ્યો અને તેમને ગણેશજી નું મસ્તક અલગ કરી દીધું પછી માતા પાર્વતી ખુબ દુખી થઈ ગયા ભગવાન શિવે ઉત્તર દિશામાં સૌ પ્રથમ મળેલા હાથીનું મસ્તક લાવીને ગણેશજીને ફરી જીવંત કર્યા અને તેમને સર્વ પ્ર્રથમ પૂજનીય દેવ બનવાનો આશીર્વાદ આપ્યો એટલે તો આજે આપણે પહેલા કહ્યું એમ પહેલી પૂજા કઈ બી કાર્ય કરતા પેલા એમની થાય છે
હા ખરેખર આ કથા આપણને માતા પિતા નો આદર આજ્ઞા પાલન અને ફરસ્વતીની નિષ્ઠ નો સંદેશ આપે છે ભગવાન ગણેશને બુદ્ધિ જ્ઞાન અને વિવેકના દેવ પણ માનવામાં આવે છે તેથી વિદ્યાર્થીઓ અને નવા નવા કામ શરૂ કરનારા લોકો ખાસ કરીને તેમની પૂજા કરે છે અને આ ગણેશ ચતુર્થી દરમિયાન છે ને રોજ સવાર સાંજ આરતી કરવામાં આવે છે ઘણા લોકો છે ને ભજન કીર્તન કરે છે બાળકો સંસ્ સાકૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે અને સમગ્ર વાતાવરણ છે ને ભક્તિ ભક્તિમય બની જાય છે આ તહેવાર માત્ર પૂજા સુધી મર્યાદિત નથી. પરંતુ સમાજને એક સાથે જોડવાનું પણ કામ કરે છે.
હા સાચી વાત છે પણ મને તો ગણેશ વિસર્જન ના દિવસે ખૂબ જ દુઃખ થાય છે જય્યારે લોકો ગણપતિ બાપ્પા મોર્યા પુ અને પુષ વર્ વર્ષી લવકરિયા ના જયદૂત
હ
જયદોષ અને ભગવાન ગણેશને વિદાય આપે છે. ત્યારે વાતાવરણમાં ભક્તિ અને લાગણી બંને જોવા મળે છે. લોકો માનતા હોય છે કે ગણેશજી ફરી આવતા વર્ષે સૌના જીવનમાં સુખી અને સમૃદ્ધિ લઈને આવશે.
હા સાચું કહ્યું! પરંતુ વિસર્જન કરતી વખતે પર્યાવરણનું પણ ધ્યાન રાખવું જોઈએ આજે ઘણા શહેરોમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે. જેથી નદીઓ અને તળાવો પ્રદુષિત ના થાય આ એક ખૂબ જ સારી પહેલ છે અને આપણે સૌએ તેનો સહયોગ આપવો જોઈએ અને મ મને યાદ છે કે ગયા વર્ષે અમારા વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન છે ને રક્તદાન શિબિર વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોઈને મને ખુબ આનંદ થયો કે તહેવાર સાથે સમાજ સેવા પણ થઈ રહી છે.
હા સાચી વાત છે આજકાલ તો ઘણા ગણેશ મંડળો સમાજ માટે ઉપ ઉપયોગી પ્રવૃત્તિઓ કરે છે. ગરીબ બાળકોને પુસ્તકો આપવી જરૂરિયાતમંદોને ભોજન આપવું. આરોગ્ય ચકાસણી કેમ્પ યોજના જેવા કાર્યો પણ કરવામાં આવે છે. આ રીતે તહેવારોનો સાચો અર્થ સાકાર થાય છે.
હા સાચી વાત કજ અને ગણેશ ચતુર્થી છે ને પણ જેમ આગળ કીધુંય એમ કે માત્ર પૂજા કરવાનું જ નહી પરંતુ સારા વિચારો સાથે જીવન જીવવાનું પણ શીખવે છે. ભગવાન ગણેશ જ્ઞાન અને ધીરજ વિનમ્રતા અને યોગ્ય નિર્ણય લેવાની પ્રેરણા આપે છે. આપણે પણ આ તહેવારને મા ધૂમધામથી નહીિ પરંતુ જબ જવાબદારી સાથે ઉજવવો જોઈએ નહી.
હા સાચી વાત છે. અને આ તહેવાર દરમિયાન બાળકોમાં પણ ભક્તિ શક્તિ અને સેવા જેવી ભાવનાઓ વિકસે છે. પરિવારના બધા સભ્યો સાથે મળીને પૂજા કરવાથી સંબંધો પણ વધુ મજબૂત થાય છે.
હા ઘણી સાચી વાત છે એટલે આપડે અ માત્ર ઉજવવા ખાતર જ ના ઉજવવો જોઈએ તહેવાર એની ગ એ તહેવાર માંથી આપણે શીખ પણ લેવી જોઈએ
હા સાચી વાત છે તેનું મહત્ત્વ બી સમજવું જોઈએ
હ મને તમારી સાથે આ વાત કરીને ખૂબ આનંદ થયો
હા મને ભી
સારું સારું તો ફરી ક્યારેક આવી ચર્ચા કરીશું.
હા હા ચોક્કસ
હમ